હાલ્લો
અવાજ આવે છે?
હા હવે અવાજ
બોલો બોલો ભાઈ
કોઈ નહી જો મસ્તમ તો કચર ખાવી અમ તો
શું હોય કચરિયામાં
લે ન ખબર હું હોય?
હ હોય વાડું કરું હ તલ નું કઈક બનેું હોય
એટલે એ આખા આખા એસીમાં આમજો ખાલી અમારેહી કચરું બને પણ એ એક નંબર એટલે જો કેવો ખબર એ કાળા તલ ન બને સફેદ તલ બે નું બને એમાં કેવું હોય કે કાળા તલ નું જોય ને એ નોર્મલી તો આમ એવું ગમે કે અને ચા ની મજા આવે પણ સ્વાદ બઉુ ન હોય જે સફેદ તલ હોય એકદમ ફૂલ ગયડું હોય. એમાં કેવું કરે કે હને આમ છેમ નવય નવ તલ નો ભાગ કા્યો હોય ને એના એટલે એ મશીનમાં નાખે એ તલબંધ સાફ થઈ નાખ જેટલા નકામા હોય કે જીવાત બીવત પડી હોય એ બધી નીકળી જાય,
બરાબર
એટલે કેવું ગમે કાળા તલ નું વધારે લઈ જાય સફેદ તલ નું વધારે લઈ જાય, એ પ્રમાણે ડિવાઈડ કરે કે આ એટલું બનાવશો આ એટલું બનાવશું એના પછી મશીનમાં તલ નાખે અને એના ફૂલ નીચોડે એક બાજુથી તલનું તેલ કાઢે એટલે એ તેલ એ તેલ વેચીને એ પૈસા કમાવે કમાવે ઉપરથી જે તલ બધું કાઢ નાકું એટલે એકદમ આખી હું કવાય કાળું તલ હોય કાળી સુકાય લોંદા જેવું થઈ જાય એટલે એકદમ માવા જેવું એકદમ ફૂલ હૂકું અને સફેદ હોય સફેદ થઈ જાય એના પછી એનેેને પોટલી માં એમાં બાંધીને રાખે એટલે તેલ બેલ જેું હોય, બધું નીકળી જાય એના પછી એની અંદર હેને ખાંડ ની પેલા ચાસણી કરે ફૂલ ગડી ચાડી આમ કેટલે બે ત્રણ કલાક આમ તેલ ઉપર ગરમ કરે ચાસણી એમાં ઈ તલ નાખે એ ચાસણીમાં ચાસણીમાં હોય કે થોડીક જ ખાંડ હોય મોટા ભાગે હેને ગોળ હોય ફૂલ ગોળની ચાસણી. પછી વેચો આપે એ ખાવા અને એના ઉપરથી ઉપરથી ડ્રાયફ્રૂટને બધું નાખે એક નંબર બને કરચર્યુંતો.
તું તો હારું ખાવામાં.
હરે આમ ફૂલ મજા આયી જાય તો હજી સીઝન આયવી આમ થોડું હારું થાય એટલે મોકલાવું.
હોવ હોવ એવી ઈ છેને પેટ ભરાઈ જતું હોય.
એટલે ફૂ મુકવા ખાલી પાંચથી છ ચમચી ખાવ એટલે એવું લાગે કે પેટની લિમિટ આય ગઈ.
ઓહ.
મજા આઈ જાય આથી અને આખું બોડી ગરમ રહે ખાલી શિયાળાને ઉનાળામાં નો ખવાય નગર પછી પ્રોબ્લેમ થઈ જાય.
બરાબર .
લાગે બોલો તમાર હું હાલે.
બસ શાંતિ જો હમણાં ચોમાસું શરૂ થઈ ગયું ભજીયા ભજીયા બનાવાનાં. એ મસ્ત આવ ભજીયાં ખાવાનું મન. ચાલુ વરસાદે ભજીયા ખાવાનું મજા જ અલગ રે.
અિયાને હા ભજીયાનો પ્રોગ્રામ કરવોતો હે કયા કયા ભજીયા બનાવાના એ કારે.
જો એકતો મેથીનાં ગોટા હોય મોટા પછી કુંભણિયા હોય ચકરી મરચાં ચકરી ભજયા હોય એમાં મરચાંને કે પટ્ટી મરચાં હોયને કટકી કરીને પછી એમાં ચણાનો લોટ નાખીને પછી ઈ બનાવ પછી બટેકાપુરી પુરી હોય ઘણાાય જાત. ના ભજ્યાં હોય. ચીપ્સ હોય.
એ હારું તમારે એટલા અહી અમારે મેન કેટલા જો એકતો હેને મેથીનાં ગોટા ઈતો હોય મેથીનાં પ્રોપર હોય પછી કુંભણિયાને એના તો એવા ન હોય ધાણાંને પાલકનાં ક્યારેક કરે તો કરે એના પછી એને બટેકાનાં ગોટ કરે બટેકાની પતરી પછી આખાં મરચાં તડેલા. કયૉ ઓલા રાયતાં ટાઈપનાં ભજયા અને ડુંગળીનાં કરે.
હ અમારે ડુંગળીનાં કરે અને ભરેલા મરચાં કેને ઈ ભરેલા મરચાં.
અચ્છા એવું છે, એમને.
મસ્ત ભરેલા મરચામાં એ મસ્ત મસાલો. એમાં જવાનું ને ચાર લોટ હોય.
હમ.
પછી ચવાણું જો સાદો મસાલો તો જો ચવાણું હોય અમુક નાખે ગાંઠિયા હોય ગાંઠિયાને ક્રશ કરી દેવાનાં તેમાં ખા હા બો મસ લાગે એટલે બો મસ્ત. એમાં ખાંડ નાખ. વાને પછી માં ભરવાનું પછી તળવાનાં ચણા લોટમાં ડૂબેડી તેલમાં તળવાના. હવેઈ ખાવાનું મજા આવે આ. હા, દુઃખાય કાય તું.
પછી આ કીધું યાર રતાડું હું હોય.
રતાળુ પૂરી રતાળો અવે ને શિયાળામાં જે આઈટમ આવેચ. શિયાળાનું પછી રતાળુને કટટક આપડે કેમ બટાકાપુરી બનાવી. એમ રતાળુ પુરી બનાવ ઈ બહ મસ્ત લાગે.
એવું એના પછી કઈક કીધું આ જો કું ભણી એમાં હું ઑય.
કોભણિયામાં કય ની અ લીલું લસણ હોય ક ઈ હોય પછી ધાણા હોય મેથી હોય અને પછી કોભણિયા પાડી નાખવાના ભજીયા ઝીણા હોય હાવ જીણા. ઝીણી ઝીણી મમરી ટાઈપ હોય, હા બસ મમરી ટાઈપ.
અને નઈ મેં ખાઈડ્યું તું ઈ બાજુ તમારો લું કે પળ ફૂલ ફેમસ હોય.
અરે પોવા કોડા ઈ આ ઓ
ઈ તો ઓલું થ હોય ને શિયાળા ની પેલી આઈટમમાં પો કોય કો હોઈ
ઘઉં ના પોક નો ના હોય એ ઘઉં ના પોક ના પોક વાળા ન હોય બાજરા ના જાન ના ભોગ ના પોકળા હોય. ઈ પોક લીલો પોક હોય પછી એને શેંકે ને પોક પછી એના મસાલો બનાવે ને પછી એના વડા બનાવે એને પોક વડા કેહેવા બતાય. તો ઘઉના ઘઉના ના જમતતા ઘઉંના પોક ના ન બને પોપળ ઘઉંના પોક ન ખાલી જાદરય જ બને.
નું એવું હમજતાતા મેં કીધું દાળ વડામાં મગની દાળ લે. અને મેં કીધું પોંક એટલે મેં કીધું ઘઉ પોંક નો દીપ
ના ના ના ના ના ઈ. ઘઉ ના પોક ના હોય બાજરી ન જુવાર કોક ન પોક હોય છેકે એ રીતના લી લીલું હોય હજી પ્રોપર પાયકું ન હોય તો ઉતારી લે પછી એના અ મસાલો બનાવી કરે એના પકોડા હોય ઈ. એ શિયાળા માં ખાવાની ઈ મજા આવે કય આય હાય હાય.
હમ્મ એનીયાર કઈ ચટણી રાખો ઈમલી ની રાખો લાલ
હા ગમે લીલી ચટણી રાખો લાલ બે મિક્સ રાખો એ બે હાલે.
એવું છે એમને.
હવ.
હા માર થ હતો વરસાદ આવે એટલે ખાવવા ની ફૂલ ઈચ્છા થઈ છે ગમે એ કઈક દાળ વોળ કેવું મલી જાય.
હમ બહુ મજા મેં હમણાં થોડાક દી પેહલા ખાદા વરસાદ આવ્યો ને તે. ચાલુ વરસાદે ખાધો તો ભજ્યાં. અરે મજા આવે ખાવાની.
એટલે બહાર થી લાવતા કે ઘરે બના્યા.
બારથી.
અચ્છા બારથી એમને. પીને બાકી અત્યારે બીજું તો હુ ફમસ હશે, આમ બજાઈ જાય એવું.
આલુપુરી.
એમાં શું હોય એટલે એ ઓલું હું કે બટેકા શાકપુરી.
અરે ના આલુ પુરી એલા મેંદાની પુરી હોય એમાં રગડો નાખે. પછી એમાં ચટણી નાખે, તેવ નાખે, ચેવ નાખે, ચીઝ નાખે છે ને એ બધું નાખે ને ઈ આલુ પુરી ખાવાની મજા ઈ ઈ ક મુ જગ્યા એ જ મળે બધી મળતી નથી, આલુપુરી.
એલે એ આ તો સારી આઈટમ હે. હજી હજી એવી એક આઈટમ કોણ અમર આ બાજુ અમારે બઉ ખાવાનું આમ શું કેમ સાાદું ખાવા વાળા વધારે માણસ.
અરે લોચો હોય, ખમણ હોય, સેવખમણી હોય
લો લોટ એટલે હું હોય?
ઓ તો તા લોટ એલા લોચો, મજા જ વા બટર લોચો તું ખા ને આ ખાય મજા આવે
લો જો લો જો એટલે કેવું હોય આમ. કે જે હોય શું હોય?
ના ના એલા. લોચો ચણા લોટ નો હોય ચણા લોટ ને બાફને બનાવવાનો હોય એટલે ચણા લોટને પેલા ઓળું કરી દેવાનું અરખો પ પાણી નાખીને અઘળું કરી દેવાનું પછી એમાં સોડાને કા ઈનો નાખી દેવાનો પછીને અ પાપીને કાચો પાકો બાફી નાખવાનો એટલે બની જાય લોચો. એ ટાઈપ બને. ઢીલો હોય હા લોચો ઢીલો હોય ખમણ થોડાક કઠણ હોય. ખમણ તો ખાધા જ હયશે.
હા હું એ કરતો તો અમારે ત શું મોટા પ નાયલોન ખમણ ને એવા જ મળે છેને હું પોચા હોય ને ઉપરો સ્પંચ જેવાને બઉ મોટા હોય પણ મેં કીધું
ઈ બાજુ વાટેલી દાડ ના એક નંબર મલે
ટી દાળના એક નંબર ખમણ મળે.
એટલે ઈ કઈ રીતે બનાવતા હયશે?
બસ એ આ રીતના જ તે લયનોન બને એ રીતના જ હોય પણ લાયનોલ થોડાક અલગ પ્રોસેસ હોય છે. વાટીદના ખાલી, હા, હા.
બો રોવે એવું. બાકી અહીિયા તો કે કે ગોટાળો ખાય ગોટાળો ખાવાની વાત કરે પણ મેં કીધ શિયાળામાં હજી ચાલુ થાય પછી.
હવ ગોટાળો અમારે મળે ગોટાળો તો કોમન આઈટમ એ તો બધે મળે.
ગોટાળો થઈ ગયો એના પછી હવે તો ઊંધિયું આવશે.
હા ઉબાડ્યું અમારે એ બાજુ ઉંબાડિયું બળિયું
ઈ શું હોય?
ઉબાડીયુ લા. મટકું હોય મટકામાં બધી કાચી શાકભાજી બધી નાખે રીગણા, તુવેર, પાલર અને બધી કાચી શાકભાજી નાખી દે પછી પછી એને બાફીને પછી ખાવાનું હ બધી ટોટલી શાક બાજુ હોય પછી મટકામાં બાફી નાખ્યા મટકું હોય મટકામાં બાફે ને પછી ખાવાની
મટકામા પાણી નાખી કે ને બાફે
આવ
ભાઈ ખાવાનો કે ની
હોવ
એટલે હું રોટલી બોટલી હારે એમ હોય
ના લોકો ગાવા કુ આલે રોટલી હાલે જો લુકામાં તો ધરાય જ કારણ કે બઉુ બધું આઈટમ હોય એમાં એટલે તું ધરાય જ જા
ઓ આ તો હું મા ખાવાું પડતું એવું
હ આવો આવો તઈ હવે બધું આઈટમ શરૂ થાય કારણ કે કે હવે ચોમાસું ઉપર બેસે પછી શિયાળો આવશે
શિયાળો હ ભજીયા બધા પછી જો પાત્રા આવે
પાત્રા અરે ઈ એ પાત્ર ત્રા તો વાત જ પુછવાનું
પછી ખબર એક પીળ રોલ જેવો આવીને શું કેવાય
પાટોડી
હા હા પાટોળી પાટોળતે પણ એને અમારે આ બાજુ કઈક અલગ કે હું કેવાયને બીજું હા ખાડવી હારું હલતારવે તો ખાડવી ખાવા જવું પડે એવું લાગે અત્યારે